જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ મજા મત તમે કેમ છો?
કેમાં અવાજ આવે છે ને
હા આવે છે.
હા તો આજનો આપડો વાતચીતનોો વિષય છે વાનગીઓ જુદી જુદી રેસીપી તો તમે તમારી કોઈ ફેવરિટ રેસીપી શેર કરશો તો હું પણ બનાવી શકું.
હા ચોક્કસ આપણે છોકરાઓને ટિફિનમાં આપી શકીએ એવી વાનગી બતાવો. હમ હા હા હવે આજ. આજકાલ તો હવે પ્રોટીન ને બધું બહુ ચાલે છે. હેલ્ધી આપવાનું હ. તો પનીર પરાઠા છે. જે પી છો હા. બધા ને ભાવે એવી છ છે. સરળ પણ છે, આપણે એમ હા. પનીર લેવાનું. એમાં થોડું આપણે વેજી ટેબલ નાખી શકીએ ગાજનર છે થોડું કેપ્સિકમ છે, થોડા બટાટા છે. છે. થોડું આપડે બેસન થોડું નાખવાનું એટલે થોડું બાઈન્ડિંગ સારું આવે. પછી એમાં મીઠું મરચું, હળદર, ધાણા ચિરું, અહ ક્રશ કરેલા આદુ મર ચા નાખીને આપણે રોટલીનો લોટ બાંધીએ નોર્મલી એવો લોટ બાંધી આપણે એના પરોઠા કરી શકીએ. સરસ હેલ્ધી ઓપ્શન છે આપણે. ટિફિનમાં પણ આપી શકીએ આપણે પોતે પણ સવારે નાસ્તામાં, રાત્રે જમવામાં આપણે લઈ શકીએ ઈઝી છે ફટાફટ થઈ શકે.
હમ્મ-હમ્મ આ તો સારો આઈડિયા છે. વેજીટેબલ્સ તમે કીધા એ તમે છીણીને નાખ ખો છો કે કાપીને તો નહીં નાખાય ને કારણ
નહીં નહીં એને અહ આપણે ક્રશરમાં થોડું ક્રશ કરી લેવાનું એટલે થોડું નાનું પણ થઈ જાય અને પરાઠા વણવા પણ ઈઝી હોય.
ઈઝી પડે બરાબર એટલે પનીર અને બીજા જે
હા, હા ક્રશ કરીને હા નાખીને એટલે આપણને પરાઠા વણતા પણ ઇઝી ફાવે.
હમ્મ-હમ્મ-હમ્મ. ઝી રેસીપી છે રેગ્યુલર આપણે રોટલી તો બનાવ તા જ હોય ભાખરી બનાવતા હોય એની સાથે ને કરી શકી. હમ્મ-હમ્મ બરાબર છે હા.
આપ પાસે કઈ રેસીપી?
હા, હું મારા અ દીકરા માટે છે ને એક ટિક્કી બનાવું છું. જે ડબ્બામાં આપવા માટે એને ગમે પણ છેને ભાવે છે. તો એમાં એવું કે આપડે ઉપમા બના વી હોયને તો ઉપમા વધી હોય એની અંદરથી પણ આપણે બનાવી શકીએ આ ટીકી. અથવા તો આપણે અ બેઝ તરીકે રવો રવાની અંદર થોડું ગર ગરમ દૂધ નાખીને રવો નાંખીને એને હં આપણે રવાને ફૂલાઈ લેવાનો પછી એ જયારે ગરમ જ હોય ને ત્યારે અંદર ગાજર ને એવું બીજી જે વેજીિટેબલ્સ આપડે નાખ વી હોય એ છીણી કાઢવાના એટલે એને કૂક કરવાની જરૂર નથી, એ ગરમ રવાને લીધે એ ગરમીને લીધે શે કાય જાય એ, કૂક થઈ જાય અને પછી એની અંદર થોડુક મીઠ મીઠું નાખીને આપણે ટીકી વાળી લેવાની ફ્લેટ અ આપણેે જેમ રગડા પટીસથી પટીસ બનાવીએને એવી રીતે કટલેટ કટલેટ જેવી અને પછી એની ઉપર એને આપણે તવીમાં શેકી લઈએ. તેલથી એક સાઈડ શેકાઈ જાય પછી બીજી સાઈડ આપડણે ફેરવી ને ઉપર પિઝા સોસ આવે ને એ નાખું છું એટલે ચાલુ ગેસ પર જ આપળે તવી પર હોય ત્યારે જ બીજી બાજુ ફેરવી એની પર પીઝા સોસ પાથરી દેવાનો અને ઉપર થોડું ચીઝ નાખી દેવાનું અને સિઝનીંગ પીઝા સિઝનીંગ અને પછી ઢાંકી દેવાનું એટલે બંને બાજુ કુક થઈ જાય તો એ પીઝા ટિક્કી જેવો એનો સરસ સ્વાદ આવે.
હા હા બરાબર છે, તો બાળકોને બો ભાવે એવી રેસીપી છે.
હા હા અને આજ વસ્તુ છે તે રોટલી ઉપર પણ કરું છું ઘણી વાર, રોટલીની ફ્ર્રેન્કી ફ્રેન્કી જેવું બનાવવું હોય ને તો, આ રીતે જ કરું. કે રોટલી ઉપર પીઝા સોસ પાથરી ને, પછી ઉપર વેજીટેબલ્સ થોડા સોતે કરીને નાખી દઈએ અને ઉપર સિઝનિંગ. તો ઘણી વાર તો હું ચીજ ચીઝ પણ અવોઈડ કરું છું, વધારે આપ આપનું, તો આમાં, ચીઝ પણ નહીં નાખું તો પણ ચાલે, ખાલી પીઝા સોસ દઈએ અથવા, તો પીઝા સોસ પણ પીઝા સોસનું, પણ હેલ્ધી ઓપ્શન હોય, ને તો આપળે જે ખજુર આમબલી ની ચ બનાવીએ અથવા ગોડ ખજૂર ની, એ. ચટણી પણ નાખ.
નાખી શકે, બરાબર એટલે
કેવું કે, અમ છોકરાઓને થોડું ટેસ્ટી લાગે, જુદું લાગે અને એમને ખાવાની, મજા આવે.
બરાબર, તો મોટા લોકોને પણ ખાવાની મજા આવે, એવી રેસીપી મજાની છે.
હા-હા, અને આ પછી આને કેવું પેલી, ટિકિને અલગ અલગ-અલગ શેપ આપળે કટલેટ કટર હોય, હોટ શેપ છે ફ્વર છે, એ શેપ વાળું કરીને. જો, ટિફિનમાં આપ્યું હોયને, તો એ લોકોને ટીફિન ખોલે તો બીજા, છોકરાંઓ પણ બહુ ખુશ થાય, કે અરે વાહ, કેવું સરસ લાયવા છે.
હા, તો એ લોકને શેપ જોય. એટલે જે, લોકોનું માઇન્ડ ખુશ થઈ જાય, પછી તો ખાવાના જ છે, હ.
હં બરાબર, બરાબર, બરાબર છે, એ સિવાય પણ ઘણી વાર આપણે, મોટા લોકો જે હોય, જેમ કે ઘણી વાર ડાયાબિટીસ હોય કોઈને, કોઈને કંઈ શુગરનો પ્રો્ અં પેલું હાર્ટનો પ્રોબ્લેમ હોય, તો લો ઓઈલની પણ ઘણી, વાર આપણે રેસીપી પીઝ, બનાવતા તા હોઈએ છે, તો એ રીતની કોઈ છે, તમારે
હા, હું એવી રીતે દહીં વડા બનાવું છું. હમ, હા. આપણે, હવે દહીંવડાને ફ્રાય કરવા પડે
હમ.
તો આપ મેં સેમ અં એ જ, ખીરું એજ એને અં અપ્પ અપ્પમ, બનાવવાનું હોય, ને હા. તો એની અંદર થોડું થોડું, ઓઇલ નાખીને અપ્પમ કરી દઉં.
ઓકે, દહીંવડામાં ફ્રાયને બદલે તમે અપ્પમ કરો એનું, બરાબર.
પછી, એને છાસમાં બોળીને. એક, એક કલાક જોવું રેવા દઉં, રેસ્ટ. આપું, એટલે સરસ સોફ્ટ થઈ જાય. પછી, આપણે હા દહીં માં સાકર. થોડું મીઠું નાખીને, વલોવીને પછી એ વડા પર નાખી, ઉપર થોડું જીરું પાવડર, ચટની, ખાટી, મીઠી, તીખી, એટલે એક હેલ્ધી વર્ઝન પણ થઈ ગયું, કે આપણે. અને એને, ડીપ ફ્રાય પણ નથી કર્યું. હં, ઓછા તેલમાં બની પણ. ગું અને ટેસ્ટમાં કઈ જ ફરક નથી ટેસ્ટ સેમ જ રે છે
હા, હા, બરાબર છે, એ તો પહેલે. થી, જે રેસીપીઝ આ રીતે બન. ની હોય, એટલે એ વખતે બધાને ખ્યાલ ના હોય કે આને આ રીતે પણ બનાવાય, પણ હવે તો.
હવે ઘણી બધી બનાવી શકે છે, હા, એર ફ્રાયર પણ આવી ગયા. છે.
એના લીધે. લો ઓઈલ રેસીપીસ આપડે બનાવી શકીએ, હમ્મ, મને ખ્યાલ છે, કે આ આપડું જો, ઊંધયું હોય. છે, સુરતી ઊંધિયું, એની અંદર. તો, ઘડા.
હા, એની અંદર તો નાખવામાં આવે છે.
આપણે લો ઓઈલમાં બનાવું હોય, ને તો એકવાર મને એક મેથડ મળી થી કે પાણી ની અંદર આપ આપણે અહ જે નારિયળનો ભૂકો હોય, ને કોપરું, છીણેલું કોપરું એને ઉકાળવાનું. એટલે એનું તેલ છૂટે. એટલે પછી એની દર ઊંધિયાનો વગાર કરવાનો. એટલે તો કે લો ઓઈલમાં જેને કોલેસ્ટ્રોલનોને એવો પ્રોબ્લેમ હોય ને, એના માટે આ રીતે બનાવ
હા, હું ચોક્કસ ટ્રાય કરીશ ને પેલી વાર જ સાંભળ્યું છે. નહી તો હા આપણે ઊંધિયુંમાં તો હવે તેલ અહ છુટું પડીને ના હોવું જ પડે. પણ નાતા હા, મેં પહેલી વાર સાંભળ્યું. ચ-ચોક્કસ ટ્રાય કરીશ.
હા, એટલે એમ તો હવે બધાને ભાવે નહીં પણ જેને આવી તકલીફ હોયજ એ લોકો તો ખાઈજ શકે. હા, બરાબર એટલે એમને ખાવાનો આનંદ પણ મળે અને
હા, પા હા ના હોય હેજ. હમ્મ, હાવા. હમ્મ.
તમે બીજું રોજ અહ ડેલી લાઈફમાં બીજી કઈ રીતે બનાવો આમ, બીજું શું-શું બનાવો ટિફિનમાં?
અ ડેલી લાઈફમાં ટિફિનમાં સવારે ઈડલી ચટની છે. ચિલ્લા છે આપ ને બેસનના બેસનના ચીલા બનાવાના તો ઈઝી છે.
હા હા.
આપણે થોડું એમાં ચોખાનો લોટ નાખી દીએ. બેસનના ચીલા કર તા ટાઈમ, તો શું એ થોડું ક્રિસ્પી પણ બને છે. અને આમ હહ થોડું ખાલી બેસનનું આપણે કરીએ તો થોડું ડ્રાય થઈ જતું હોય પન થોડો ચોખાનો લોટ નાખીએ ને તો એ નથી થતું. સોફ્ટ, હા ખાવા માં એટલે સૂકું નહીં લાગે અને ક્રિસ્પી પન બને છે.
હમ્મ-હમ્મ-હમ્મ, બરાબર છે. બેસ, કરેક્ટ, કરેક્ટ ઉ બેસન હા બેસનની અંદર આપણે અ ઓટ્સ પણ નાખી શકાય છે.
અચ્છા. હા ઓકે, ઓટ્સના ચીલા હા, એ પન સારું ઓપ્શન છે.
હા. તમે બીજું શું નાખો છો બેસન ચીલામાં?
હું પછી એમાં કાંદા, ટામેટા ક્રશ કરીને, હમ્મ, હા. પછી ભાવે તો આ છોકરાઓને ભાવતું હોય તો ઉપરથી પનીર થોડું નાખી દઉં. હા કોઈક ક વખત ચીઝ નાખી દઉં. એટલે નવી નવી વેરાયટી થઈ જાય. આમ પાછું એકનું એક ખાવા પન એ લોકને બોર થાતું હોય હહ
હમ બરાબર છે. હહ નહીં સારું એ તો આપ આપણે જેમ જેમ વેરાયટી જુદી-જુદી આપણા છોકરાઓની અને ઘર ના લોકોની લાઈકિંગસ પ્રમાણે કરીએ એમ એમ નવી નવી વાન ગીઓ આપણને મળ
હા એ.
અને અહ પછી ધીરે ધીરે છોકરાઓને પણ જુદું ખવડાવીએ તો એમનો ટેસ્ટ પણ ડેવલપ થાય, હમ્મ એવું છે, પણ હું એક વસ તુ ટ્રાય કરું કે સપોઝ બે દિવસ આવી રીતે થોડું આમ આપડે જંગફૂડ ટાઈપ સ્નેક્સ હોય ધારો કે થોડું કઈ વાનગી હોય, તો પછી બે દિવ ત્રણ દિવસ સાદું ખાવાનું ઘરનું.
હા, હા, એજ તો હા બેલેન્સ જડવાય રે એટલે એ લોકોનું ટેસ્ટ પણ બી જળવાય રે અને સાથે સાથે એ લોકનું ઝ હેલ્થ પન જળવાઈ રેય.
હાં પછી એવું ના થવું જોઈએ કે ખાલી તમે વાનગી બનાવો તો જ એમને ભાવે અને ઘરનું ખાવાનું શાક
હાં, હાં, એ એવું ના થાવું જોઈએ, હાં આપણું શાક-રોટલી દાળ-ભાત તો છે, રોજનું આપણું સ્ ટેપલ ફૂડ છે, એ તો ખાવા જ જોઈએ.
હં, બરાબર છે, તો આજના આપણી વાત ઘણી ઇન્ફોર્મેટિવ રહી અ ને તમારી સાથે વાત કરીને ઘણું જાણવા મળ્યું, આપણો સમય પૂરો થાય છે. તો આપણે અત્યારે હવે આપણી વાતને વિરામ આપીએ થેન્કયુ ઓકે બાય.
બાય.